હલો હા.
હા કેમ છો.
હા બસ સરસ તમારી હા આજે આપડે રિટાયરમેન્ટના પ્લાનિંગ વિશે વાત કરીએ
હા હા ચોક્કસ બહ જરૂરી ટોપિક લઈને આવ્યા છો તમે તો
હા તો આ તમારો શું અભિપ્રાય છે રિટાયરમેન્ટ વિશે.
રિટાયરમેન્ટ એ વસ્તુ એવી છે કે જે લગભગ અવાજ ધીરો આવે છે હા હા. હવે આવે છે.
હા હા હા બોલ
ઓકે આ રિટાયરમેન્ટ એક એવી ફેઝ છે ઉમરનો કે જે બહુ જ જરૂરી છે દરેક વ્યક્તિએ પ્લાન કરવો અને જો સરખું પ્લાનિંગ નહીં કરવામાં આવ્યું હોય ને તો એ જેનું રિટાયરમેન્ટ છે એનું તો સમય આગળ જ છે એની સાથે સાથે જે બીજી પેઢી છે એમના છોકરાઓ અને અ અદા જ જનરેશન પૌત્ર પૌત્રો પૌત્રીઓ એ બધાનું પણ ઘણું મિસમેનેજમેન્ટ થાય છે એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ દરેક વ્યક્તિએ કરવું અ ઘણું જ જરૂરી છે એને પણ થોડા અર્લી ઈયરશ માં રિટાયડૅ થવાનાં ટાઈમે ત કારણ પ્લાનિંગ કરવા બેસો તો કદાચ એટલું સારું નહીં થઈ શકે. તમે એટલીસ્ટ તમે થર્ટી ફાઈવ પ્લસ થાવો એટલે તમે થોડુંક વિચારવાનું સ્ટાર્ટ કરી દેવું પડે
હમ હા હા તમારી વાત સાવ સાચ સાચી છે કે જયારે આપણેે અ કમાતા હોઈએ અને ખાસ કરીને અ જયારે આપણે અ ચાલીસી વટાવીએ એટલે પછી અ થોડું થોડું આપણે આપણા ભવિષ્ય માટે આપણા પોતાના તથા પરિવારજનો ના, દીકરા દીકરી વગેરેના અ વગેરેના અ ભવિષ્ય માટે પણ થોડો વિચાર કરવો જોઈએ. અને એ પ્રમાણે અ વ્યવસ્થિત જો યોજના બનાવીએ તો અ આપણે એ સંકટ સમયની સાકળ બની જાય આપણા જીવન માટે આપણા માટે આપણા પરિવારજનો માટે બધા જ માટે અને આપણી અ આપણું જે નિવૃત્ત જીવન છે એ પણ સુખમય અ બને એવું મારું માનવું છે.
તમે એકદમ બરાબર વાત કહી છે. આ એવો ટોપિક છે કે જે ઘણો જરૂરી છે. પણ આજકાલ મારા જે ધ્યાનમાં છે એમાં એવું છે કે કદાચ અપર મિડલ ક્લાસ અથવા તો અપર ક્લાસ એના લોકો થોડુંક વધારે પ્લાનિંગ કરે છે આ બાબતે અને વધારે જાગૃત છે. જ્યારે મિડલ ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ છે એ જે ઈન્ડિયાનો જે મેન મેજર વર્ગ છે જે ઘણું બધું પર્સન્ટેજ ઓફ પોપ્યુલેશન છે એ લોકોમાં જી રિટાયરમેન્ટ પ્લાનિંગનો ઘણો બધો અભાવ જોવા મળે છે હા અને એના લીધ તે મોટે ભાગે ઘણા બધા અનનેસેસરી હેરાન થતા હોય છે. કારણ કે એમાં કેવું છે કે જે વડીલ વર્ગ છે એ વર્ષોથી જ્યાં રહ્યા હોય હવે એમને મો મોટે ભાગે જતી ઉંમરે બીજી નવી જગ્યાએ સેટ થવાનું ઘણી વાર જોઈએ તો ફાવતું નથ થી અને એમની પોતાની જગ્યાએ રેવામાં એમને આઈસોલેશનના ઇસ્યુઝ આવતા હોય છે.
હમ હમ
ક્યાં તો એમણે વડીલોએ પહેલેથી જ માઇન્ડસેટ એવું રાખવું જોઈએ કે મારે પછી શિફ્ટ થવાનું છે. અને એ રીતે થોડું થોડું ઉંમર સાથે બદલાતા રહીએ આપ આપડે જમાના સાથે તો પછી ઓલ ઓફ અ સડન આપ આપણને સેટલમેન્ટ ના ઇશ્યૂઝ નહીં આવે. હું તમને એક ઉદ ઉદાહરણ આપું એક ગવર્મેન્ટ કોલોની આપણે જનરલી જોઈએ છે તો એક મોટી કોલોની હોય અને એની અંદર લોકો વર્ષોના વર્ષો આખું રિટાયરમેન્ટ સુધી ત્યાં જ રેત તા હોય એક નહીને બીજું મકાન શિફ્ટ કર તા હોય એમ એ રીતે અને પછી રિટાયર થઈ જાય પછી એમને કોલોની છોડીને બહાર જવાનું હોય જ્યાં પોતાનું ઘર હોય ત્યાં. તો રિયલ કિસ્સો જોયો કે આવી રીતે એક મુંબઈમાં હતી કોઈ ગવર્મેન્ટ કોલોનીમાં કોઈ ભ તા હશે તો આખી જિંદગી ત્યાં જ રહા. અને કોલોની એવી કે બહુ મોટી એટલે એમને ખાલી ફર્નિચર લેવું હોય તો જ બહાર જવું પડે. ફર્નિચર ને મોટા આપ પ્લાન્સસ. એ સિવાય બધી ફેસિલિટી તીય એટલે બારની. ખેડલા જ નં અને પછી કોઈ. બહાર કોઈ નોટ ખાણ પાળખાણ કશું જ નહીં અને પોતાના સમાજથી પણ જુદા પડી જાય ને વર્ષોથી બીજા જગ્યા રહેતા હોય અને પછી જયારે રિટાયર થઈને ગયા તો એમને જ્યાં નવી સોસાયટીમાં ઘર લીધું હશે થોડક દૂર તો ત્યાં તમને. એકદમ મેન્ટલ શોક જેવો લાગ્યો કે કોઈ જોડ ખીતું નથી. અને કોની સાથે વાત. કરું. એટલે એ રીતે તો અચાનક એમને પેલું બ્રેઇન સ્ટ્રોકને એ રીતનો પ્રોબ્લેમ થઈ ગયો.
ઓહ હો હ.
બહુ એલાર્મિંગ લાગ્યું જ્યારે મેં સાંભળ્યું.
હમ્મ.
આ રીતના તો નહીં થવું જોઈએ ને તમારે ખબર તો હતી જ કે આપણે બહાર તો જવાનું. કોલોની ની તો પહેલે થી થોડાક દસેક વર્ષ હોય ત્યારથી થોડું આવ જરૂર રાખે હોય એ નવી જગ્યા અથવા થોડા વર્ષ પહેલા શિફ્ટ થઈ ગયા હોય કે રીતે કઈ કર્યું હોય તો એક સાથે ન નોકરી પણ નહીં અને જગ્યા પણ બદલાઈ ગઈ એવું ડબલ શોખ ના લાગે એમ.
બરાબર છે હા હા અને હા અને જયારે તમે હ. હલો હા હા હા અને જયારે તમે અમે એક પર્ટિક્યુલર ઉંમર વટાવી જાઓ પછી આ બધું જરા એડજસ્ટ કરવાનું થોડું મુશ્કેલ છે પણ તમારી જો માનસિક તૈયારી હોય તો એ બધું શક્ય બની જાય. હા એટલે તમારી વાત સાચી સાચી છે અને મેં એક અમારા સગા હતા એમને જોયા હતા એ પણ એમની સરકારી નોકરી હતી પણ એમણે પોતાની રિટાયરમેન્ટ પેલાજ એવી રીતે પ્લાનિંગ કર્યું એ પણ એમને પણ ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં રહેેવા મળ્યું હતું. આવી રીતે સરકારી ક્વાર્ટર્સ માં. પણ એમણે એવી રીતે સરસ પ્લાનિંગ કર્યું કે જયારે એ રિટાયર થયા અને એમનો દીકરો પણ નોકરીમાં શરૂ કરી. ત્યાં સુધીમાં એમણે પોતાનું ઘર વસાવી લીધું હતું એટલે જયારે કોલોની ખાલી કરવાની આવી પોતાની રિટાયરમેન્ટ પેલા એમણે પોતાની ઘર વસાવી લીધું હતું એટલે જરા પણ એમને વાંધો ના આવ્યો અને સરસ રીતે આરામથી પોતાનું જીવન નિવૃતિ જીવન પણ આરામથી એમને પસાર કર્યું એટલે એ સારી વાત એવા પણ દ્રષ્ટાંત હોય છે આપણા સમાજમાં.
બરાબર છે એને જ પ્લાનિંગ કેવાય ને કે ફ્યુચર આપણું આ છે તો એનું પ્લાનિંગ આપણે કરી લઈએ. બીજું એક જે પ્લાનિંગમાં જ્યાં જનરલી બધા થાપ ખાઈ જતા હોય છે, એ છે, ઇમોશન મેનેજમેન્ટ કે અમુક અમુક ઉંમર પછી આપ આપણું શરીર પણ પહેલાંની જેમ કામ નથી કરી શકતું. અને અ આપણે થોડાક રેસની જરૂર પડે થોડુંક સમાજ પણ સંબંધો બદલાય છે. જેમકે દીકરા દીકરીઓ મોટા થઈ ગયાય જમાય આવી જાય ઘરે અને આખું સમી બદલાઈ જાય સંબંધોનું.
બરાબર.
મોટે ભાગના જે એજેડ લોકો છે, એ આ નવી એડજસ્ટમેન્ટ સાથે તાલ નથી મિલાવી શકતા. અને જોના વિ ચરોમાં રહે તો પછી નવી પેઢી સાથે તે ઘર્ષણ થાય છે. અને એના લીધે એમનું રિટાયરમેન્ટ જે છે, કે જે પોતાની સેલ્ફ ડેવલપમેન્ટમાં ગાળવાના હોય. કે શાંતિથી રવાનું હોય એના બદલે રોજ રજ બરોજ કચકચ અથવા અણગમ વાદ વિવાદમાં જાય છે.
બરાબર છે, હા એટલે એ એ ઇમોશનલ બેલેન્સ પણ વધારે જરૂરી છે એટલે એના માટે પણ એ લોકોએ થોડું પહેલા જ વિચારી લેવું જોઈએ કે મારે તો હવે એ લોકો સાથે રહેવાનું છે, એટલે એ અનુકૂળ થઈને રહેવું એ પણ એક માઈન્ડસેટ તૈયાર થઈ જાય.
હલો. હલો. હલો સમભળાઈ છે. હલો. હલો સંભળાય છે, તમને.